હલો
કેમ જોયુ
બસ મજામાં મારો અવાજ સંભળાય છે
હા સાંભડે છે ને હવે છે બરોબર છે
હા આવે છે
હા આજે આપણેે દક્ષિણ હેલો દક્ષિણ મુસાફરી વિશે વાત કરીશ
હા ખૂબ જ રસપ્રદ વિષય છે
દક્ષિણ ભારતમાં ભારતના સુંદર ભાગોમાંથી એક છે
ઘણા ત્યાં ઘણા રાજ્યો આવેલા છે
હા અને દરેક રાજ્યની ભાષા અલગ અલગ હોય છે
દરેક જગ્યાની સંસ્કૃતિ પણ અલગ હોય છે
અને દક્ષિણ ભારતમાં ઘણા પ્રાચીન મંદિરો પણ આવેલા છે
આ મંદિરોની રચના ખૂબ સુંદર હોય છે
અને ઘણા લોકો આ મંદિરો જોવા પણ જાય છે
મંદિરોમાં શાંતિનોો અનુભવ થતો હોય છે
અને તમને ખ્યાલ હશે દક્ષિણ ભારતમાં ઘણી ઘરિયાળી જોવા મળે છે
ત્યાં મોટા મોટા વૃક્ષો પણ હોય છે
ઓહ અને કેટલા પિસ્તારો આ તો ભાડું પણ હવેલા છે
પહાડો ઉપરથી સુંદર દ્રશ્યો જોવા મળે છે
અને ત્યાં ઘણા ઝરણા પણ આવેલા છે
વરસાદના સમયે જમણા વધારે સુંદર લાગે છે
સાચી વાત છે દક્ષિણ ભારતની દરિયા કિનારી પણ જાણીતી હોય છે
ત્યાં સવાર અને સાત ના સમયે સુંદર દ્રશ્યો જોવા મળે છે
અને ઘણા લોકો સમુદ્ર કિનારે ફરવા પણ જાય છે
ત્યાં શાંત વાતાવરણ હોય છે
ઓ એટલે બહ મજા આવે અને દક્ષિણ ભારતમાં ઘણા બગીચાઓ પણ હોય છે
બગીચાઓમાં વિવિધ પ્રકારના ફૂડો હોય છે
ત્યાના શહેરો પણ વિકસિત છે
રસ્તાઓ સારી રીતે બનાવેલા હોય છે
અને રેલવે સેવા પણ ઘણી સારી હોય છે
બસ સેવા પણ ઘણી ઘણા સ્થળો સુધી મળે છે
ઓહ એટલે મુસાફરી કરતા કરતા ઘણી નવી જગ્યાઓ જોવા મળે છે
દરેક જગ્યાની અલગ ઓળખ હોય છે
અને તમને ખ્યાલ હશે કેટલાક સ્થળો ઇતિહાસ માટે પણ જાણીતા છે
કેટલાક સ્થળો પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતા છે
અને દક્ષિણ ભારતમાં ઘણા સંગ્રહાલયો પણ છે
ત્યાં જૂની વસ્તુઓનું સંરક્ષણ કરવામાં આવે હા બે છે
અને કેટલાક સ્થળો એ તો મોટા બગીચાઓ પણ હોય છે
ત્યાં લોકો ચાલવા અને આરામ કરવા આવે છે
અને દક્ષિણ ભારતનુંું હવામાન ઘણા ભાગોમાં ગરમ હોય છે
કેટલાક પહાડી વિસ્તારોમાં ઠંડુ હવામાન હોય છે
અને ત્યાં તો ઘણી નદીઓ પણ વહી છે
નદી કિનારે ઘણી સુંદરતા જોવા મળે છે
સાચી વાત દક્ષિણ ભારતમાં વિવિધ પ્રકારના વૃક્ષો પણ ઉગે છે
હ કાર્ય ના જોવા મળે છે
હા અને ત્યાં તો કેળાના બગીચાઓ પણ ઘણા હોય છે
મારે આ મસાલાની ખેતી પણ મોટી માત્રામાં થાય છે
અને મરી એલચી અને લવિંગ પણ ઉગાડવામાં આવે છે
આ મસાાલ આ મસાલા ઘણા સ્થળો સુધી મોકલવામાં આવે છે
હા અને દક્ષિણ ભારતમાં ઘણા ઉત્સવો ઉજવવામાં આવે છે
દરેક ઉત્સવની અલગ રીતે
અને લોકો પરંપરાગત કપડા પણ પહેરે છે
તેનો રંગ અને રચના સુંદર હોય છે
સાચી વાત છે ત્યાં નૃત્ય કલા પણ પ્રસિદ્ધ છે
સંગીતની પરંપરા પણ ઘણી જૂની ઠીક છે
અને ઘણા લોકો કલા પણ શીખવા જાય છે
બાળકો પણ વિવિધ કલામાં ભાગ લે છે
દક્ષિણ ભારતમાં ઘણા પ્રાણી સંગ્રહાલયોયો પણ છે
ત્યાં વિવિધ પ્રાણીઓ જોવા મળે છે
હા અને પક્ષીઓ પણ ઘણી સંખ્યા માં જોવા મળે છે
કુદરતી સૌંદર્ય લોકોને આકર્ષે છે
સાચી વાતચી મુસાફરી દરમિયાન ઘણી માહિતી પણ મળી છે
નવી જગ્યાઓ વિશે જાણવા મળે છે
ઇતિહાસ અને સંસ્કૃતિની પણ માહિતી મળે છે
ભૂગોળ વિશે પણ ઘણું શીખવા મળે છે
સાચી વાત છે દક્ષિણ ભારતમાં ઘણા મોટા પુલ પણ હોય છે
કેટલાક પુલ ઘણા લાંબા હોય છે
હા અને ત્યાં ઘણા મોટા બંદરો પણ છે
દરિયાઈ વેપારમાં તેનો મોટો ફાળો હોય છે
અને મુસાફરી થી તો ઘણી નવી વ વસ્તુઓ જોવા મ ળે છે
જ્ઞાનમાં પણ વધારો થાય છે
હા અને આવી મુસાફરી દેશની વિવિધતા સમજવામાં પણ મદદ કરી છે
દક્ષિણ ભારત ની મુસાફરી ખરેખર રસપ્રદ વિષય છે
બિલકુલ સાચી વાત નહી તમે દક્ષિણ ભારતમાં ઘણા કુદરતી થડું પણ છે
આ સ્થળો આખા વર્ષ દરમિયાન લો કો ને આકર્ષે છે
હા અને ત્યાં ઘણા મોટા તળાવો પણ આવેલા છે
તળાવ . તળાવ પાસે શાંત વાતાવરણ હોય
તળાવ પાસે શાંત વાતાવરણ હોય છે સાચી વાત છે
હા
સાચી વાત છે સવાર નો સમય ખૂબ સુંદર લાગે છે
સૂર્ય ઉગવાનું દૃશ્ય મનમોહક હોય છે
સાચી સૂર્ય ઉગવાનું .
ના રંગોણ દ તેઓ ઘણા લોકોને ગમે છે
હા સાચી વાત દક્ષિણ ભારતમાં ઘણા નાના ગામડા પણ છે
ગામડામાં સરળ જીવન જોવા મળે છે
હા અને ત્યાં ખેતી પણ મોટા પ્રમાણમાં થાય છે
એેડું તો મહેનથી પાક ઉગાડે છે
હા અને ચોખાની ખેતી પણ ઘણી થઈ છે
શેરડી અને અન્ય પાક પણ ઉગાડવામાં આવે છે
અને દક્ષિણ ભારતના બજારો પણ ખૂબ જ મોટા હોય છે.
એક વસ્તુ એ મડે
હા અને હાથ થી બનાવેલી વસ્તુઓ પણ મળે છે.
આ વસ્તુઓ કળાનું સુંદર ઉધાર
અને દક્ષિણ ભારત ના ઘણા સ્થળો ઈતિહાસ સાથે જોડાયેલા પણ છે.
જૂના મકાનો અને ઈમારતો જોવા મળે છે.
હા અને તેમની રચના કઈક અલગ અને સુંદર જ હોય છે.
તેમની પાચનની વાત પણ રસપ્રદ હો. અચ્છા
અને મુસાફરી દરમિયાન દેશની વિવિધતા સમજાય છે.
વિવિધ ભાષાઓ અને પરંપરાઓ વિશે જાણવા મળે છે.
સાચી વાત છે આ બધું જ્ઞાન વધારવામાં મદદ કરે છે.
મુસાફરીનો મુખ્ય ફાયદો પણ આ જ છે.
હા અને દક્ષિણ ભારત ઘણી
તેની સુંદરતા અને સંસ્કૃતિ બંને યાદગાર છે.
આ વિષય પર ઘણી બધુ વાત કરી શકાય. અને દક્ષિણ ભારત વિશે જાણવું હંમેશા રસપ્રદ રહી છે આભાર.
આભાર આભાર.